હેલો હા કેમ છો? મજામાં બરાબર કઈ નહી આ મારી આજુબાજુ બધા અમારા ઘરના ફોનમાં વ્યસ્ત હતા તો મેં લાવો ફોન કરીએ,
હા અત્યારે તો શો સોશિયલ મીડિયામાં તો બધા એટલા બધા ફસાઈ જાય છે,
હા એને જે જેને જોઈએ નાના થી માંડીને મોટ ા ના હાથમાં ગમે તેના હાથમાં ફોન છે કઈ પણ બધી જગ્યા એવું બધું આવડે છે બધાને ઇન્સ્ટાગ્રામ ફેસબુક વટ્સએપ યુટ્યુબ ટ્વિટર અત્યારે તો ટ્વિટર એટલું બધું ચાલે છે લોકોને શોખ ખબરની શું જાગે છે એ બધું ચાલે છે
હા એટલે જ ને અને આટલા વર્ષોમાં થોડા બે ત્રણ વર્ષ થી વધારે જ ઉપયોગ કરવા માટે ક
તો કારણ કે થય ક્યાં કોરોના આવ ને વચ્ચે
હા
અને બધા પાસે કઈ જ નતું એક જ વસ્તુ હતું શું હતું ફોન બધાના આનંદનુંું જે સાધન હતું એ ફોનું મનોરંજન નું સાધન કોન હતું એટલે પછી ફોનમાં ને ફોનમાં બધ આ અને પ સોશિયલ મીડ હાથ માં જાય એટ એ બધા એમાને એમા રહ્યા એવું થયું
અને સોશિયલ મીડિયા એના ફાયદા પણ નુકસાનએ છે એટલે આપણે
હા એ તો ખરી વાત જો બધી વસ્તુમાં એ હોય ફાયદા ને નુકસાન તો બધી વસ્તુ ના હોય એ તો આપણા પર નિર્ભર કરીએ કે આપણે એને કઈ રીતે ઉપયોગ કરીએ છે ઉદાહરણ તરીકે હું કહું તો અ કોરોના વખતે કેટલા બધા લોકોએ પોતાની યુ યુટ્યુબ ચેનલ બનાવી અને કોઈક સારી માહિતી બધામાં વચ્ચે ફેલાવી અને પછી એમના સબસ્ક્રાઈબર વધ્યા અને એ રીતે એમને કમાણી કરી
હા
કેટલા બધા લોકો એ મોકો જોઈએ તો કેટલા બધા જે અ ખાસ કરીને જે શિક્ષકો જે હતા જે શિક્ષણ વિભાગ હતો એમાં જે છે એ લોકોને બહુ જ ફાયદો થયો એમ
હા અત્યારે તો બધા યુટ્યુબ પર થી પણ ભણી શકે
હા એટલે અને ખાસ કરીને એ વખતે બાળકો ઉપરથી જ ભણતા તા એટલે વ્યુઝ વધે અને વ્યુઝ વધ એટલે પૈસા આવે એવું
હા
એટલે એ એક મોટો ફાયદો થયો તો શિક્ષકોને અને એવુ હતુ કે બધે મોટી મોટી જે બધી કંપની હતી એ બધાનું કામ પણ ઓનલાઈન આઇ ગયુ
હા
તો જે ટૂલ્સ હતા ઓનલાઈન ના જે એ લોકોને પણ પાછો એ ટાઈમે ઘણો ફાયદો થયો એ આઈ જે કંપનીઝ હતી એ બ તને
હા પછી એઆઈ તો અત્યારે પણ એકદમ ઝડપી રીતે આપણેે આમ યુઝ કરીએ છે
હા એ તો સાચી વાત છે કા કોઈ બી નાની વસ્તુ હોય એ આપણેે શોધવી હોય કોઈ બી નાનામાં નાનો પ્રશ્ન પૂછવો હોય એટલે તરત આપણે એઆઈમા જતા રહીએ છ
હા અને ફાયદો પણ થઈ શકે તો સોશલ મીડિયા
હા અને નુકસાન પણ કરી શકે એમ અને ઘણા લોકોને જે છે, એમની અ કોવિડ નાઈન્ટીન ના લીધે એક તો લોકડાઉન આવ્યું એટલે લોકોને રોજગારી છૂટી ગઈ જે કામ કર ઉપર જતા હતા એ છૂટી ગયું તો એના લીધે ઓનલાઈન કામના લીધે ઘણા બધા લોકોને રોજગારી મળી છે ટાઈમે
હા એ એ પણ પૈસા
હા અને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, લિંકડન જે પ્લેટફોર્મ જે છે એ બધાનો ઉપયોગ કરીને યુવાનો જે બેરોજગાર પહેલા જે લોકો નોકરી નતી મળી રહી. કે જે લોકો કો બેરોજગાર બેસી રહ્યા હતા. એ લોકોને હવે જે છે એમનું કારક બનાવવાનો એક વિકલ્પ મળી રહ્યો છે.
હા એ અને પછી ઓનલાઈન બધું આમ શું કેહેવાય કે આપ કોઈ આપે પ્રોડક્ટ વેચવી હોય તો ઓનલાઈન પણ આપણે વેચી શકીએ તો એ પણ ફાયદો કહેવાય સોશિયલ મીડિયાનો
હા-હા. હા. એ તો મેં જોયું તું હ અને અમારામાં જે છે ને અત્યારે તો ના નાના જે બાળકો છે. યુવાનો છે જેને કોઈ પણ વ્યવસાય ન કોઈ આઈડિયા આવે તો એ પોતાનો ઓનલાઈન મૂશક પેલા એવું નથી. પહેલા કેવું હતું કે પોતાનું વ્યવસાય ઉભું કરવા માટે એક મોટી થીમ જોઈતી હતી. ઘણા મોટા પાયે પહેલા તો ઉત્પાદન જોઈતું હતું, લોકોને અ લોકોને ભરોસો અપાવવો પડતો. તો હવે તમે ઓનલાઈન માર્કેટિંગ દ્વારા લોકોને ઘરે બેઠા અમે એમને ડેમો દેખાડી શકો છો, એ પ્રમાણે તમારી પ્રોડક્ટ જે ઓનલાઈન વેચી શકો છો.
અને આપડો કઈ ટેલેન્ટ હોય એને બ બતા આપનલાન ઇન્ટરનેટ પર
સોશિલ મીડ હા-હા હા એ તો સાચી વાત કેવું કે પેલા કેવું હતું. બાળકો માં યુવાનો માં કે ગમે તે અમાં એક-એક શરત હતી કે યા તો તમે ભણતર અપનાવો યા તો તમે તમારો શોખ અપનાવો. પણ હવે એવું નથી. રહ્યું. હવે યુવાનો ભણી બી શકે છે અને સાઈડમાં બાજુમાં પાર્ટ ટાઈમ એમનું જે અ રસ ધરાવતો હોય એ ક્ષેત્રમાં પો નું કામ પણ આગળ વધારી શકે છે. વગર કસાની ચિંતા કરે કે આગળ એમનું શું થશે શું નહીં. કારણ કે એમને તો સોશિયલ મીડિયા પર પોસ્ટ જ કરવું છે ને પછી એમને એમના હુનર પ્રમાણે એમને પ્રગત થ-થતી રહેશે
હમ. અને અત્યારે બે-બે જ સેકન્ડ બે ત્રણ સેકન્ડમાં આપણે કરી શકીએ છે ઇન્ટરનેટ થી.
હા, એ તો અઅ સાચ ચી વાત છે અને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એક કોલ યા તો એક વિડીયો કોલ યા તો કોઈ સર્ચ એન્જિન પર સર્ચ કર દીધું અને પાછી ખાલી માહિતીના આવે એ માહિતી ક્યાંથી લી છે, કયા રેફરન થી લીધી છે. એ બધું આવે એમ. તો આટલા બધા ફાયદા જે છે એ સોશલ મીડિયાના છે. સામે જોઈએ તો નુકસાન પણ એટલું જ છે એવું નહી કે ખાલી અઅ સોશિયલ મીડિયા છે જેમ આપડે જેમ કહીએ એમ કે માહિતીની વાત કરીએ બરાબર? તો જેટલી ઝડપથી સાર સાચી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાય એટલી ઝડપથી ખરાબ માહિતી પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ શકે છે.
હા, એ સ સાચું છે.
આપડી ગોપનીતા આપડી જે પ્રાઇવસી છે એ તરત કોઈપણ કોઈ વ્યક્તિનો નંબર, કોઈના ઘરનું એડ્રેસ, કોઈનું બેંક એકાઉન્ટ કઈ બી હેક કરીને છે એ એનો ઉપયોગ કરી શકે છે એના ફાયદા માટે.
હા એટલે ગેરફાયદો પણ કેવા
હા. ગેર જેટલા ફાયદા છે જેમ કયુ એમ કે જે-જે તો વ્યક્તિ જે વ્યક્તિ છે એના પર જોકે આધાર રાખે કે આપણે કઈ રીતે ઉપયોગ કરે છે કઈ રીતે નથી કરતા પણ આમ મો તે બાકી સોઈએ તો લોકોને અફ ફાયદા કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે ન કરવો એ વચ્ચેની જે પાતળી રેખા છે એ અમુકવાર લોકો ઓળંગી જતા હોય છે તો એના લીધે એ લોક કોને નથી સમજાતું કે આપણે આ વસ્તુ ઉપયોગ કરવું જોઈએ મતલબ કેટલો ઉપયોગમાં લેવું જોઈએ કેટલું ઉપયોગ ના લેવું જોઈએ બીજી એક વસ્તુ કે કઈ સાઈટ ઉપર જવું જોઈએ કઈ સાઈટ ઉપર ના જવું જોઈએ એ પણ એક મોટો પ્રશ્ન થઈ જાય છે અને પછી કોઈ ખોટી આપણે વેબસાઇટ ઉપર ક્લિક કરી દઈ કે જ્યાં ગ જતા રહીએ તો એના લીધે પછી આપણું બેંક એકાઉન્ટ હેક થઈ જાય છે યા તો પછી આપણે કોઈ પર્સનલ માહિતી હોય છે હા હા હા હમણાં જ અમુક એપનો એવો નિયમ આવ્યો હતો કે એ તમારી ચેટ્સ વાંચી શકે છે હા તમારી જે ચેટ હશે એ એ જે તમે પ્લેટફોર્મ યુઝ કરો છો એ વા વાંચી શકે છે બરાબર તો હવે જો એ તમારી ચેટસ વાંચી શકત હોય તો એ તમારી જે વ્યક્તિગત માહિતી છે એ પણ જોઈ શકશે તમે જે ઓ ઓટીપી તમે કોઈ શેર કરો કે ગમે તમે શેર કરો તો એ જોઈ શકશે એના પરથી એનો દુરુપયોગ કરી શકશે એટલે આવું બધું જે છે એના ગેરફાયદામાં પણ ઘણું બધું આવે અને બીજું એક આવે જે મેં તમને શરૂઆતમાં જ કીધું કે બધા સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે તો એમાં જે વ્યક્તિગત સંબંધો છે એમના વચ્ચે પણ ઘણું અંતર આવી શકે છે એમ કે ઘણા મત ભેદ જોવા મળી શકે છે.
હા એ પણ છે.
કારણ કે પહેલા આવું નતું પહેલા કેવું હતું કે રજાઓ હોય કે ગમે તે હોય તો લોકો એકબીજા સાથે બેસતા એકબીજા સાથે એમની વસ્તુઓ જે છે એ કેવું કે ભાવનાઓ જે છે શેર કરતા અને જોડે બાળકો જે છે પહેલા કેવું અમારા વખતે તો વેકેશનમાં તો બાળકો રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી બાર સંતાકુકડી કે એવી બધી રમતો જે છે રમતા તા
હા
પણ હમણાં એ બધું ગાયબ થઈ ગયું છે કેમ કારણ કે સોશિયલ મીડિયા ના લીધે જે છે એ અત્યારે સોશિયલ મીડિયા એ સ્થાન લઈ લીધું છે બધી વસ્તુઓનું
હા
તો હવે એ બધું નથી જોવા મળતું એમ એટલે સંબંધોમાં પણ જે છે એક મોટું જે છે અંતર આવી ગયુ છ સોશિયલ મીડિયા ના લીધે કોઈ બી હેપી બર્થડે હોઠય કે કોઈની એનિવર્સરી હોય કે કઈ બી હોય
હા કશું ભી વિસ કર્યો તો ઓનલાઈન મેસેજ કરી દે
પેલા મળવાનો રિવાજ હતો અત્યારે એવું કશું નથી અત્યારે ઓનલાઈન એક હેપ્પીબર્થડે કઈ દીધું. કે ચલો શુભેચ્છાઓ ફાઠવી દીધી એટલે પતી ગયું એમ તો આશા છે કે મતલબ ભવિષ્યમાં લોકોને આ વસ્તુ સમજાય અને લોકો સો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ જ કરે અને એનાથી જે ગેરફાયદા છે, આપણેે પણ થોડું જાગૃત થવું જોઈએ મને લાગે
હા
આપણેે ઓછો વાપરીશું આપણેે કઈ કરીશું તો આપડા બાળકો જે છે યા તો આપડા નાના ભાઈ બહેન કે જે આપડાથી પ્રેરિત થાય છે એ લોકો ઓછો ઉપયોગ કરશે
એ જ સાચી વા છે.
સારું સારું ચલો કઈ નહી હું પણ હવે ફોન મૂકું આપણેે પછી મળીશું એવું હશે તો ક્યારેક
હા ચોક્કસ
સારું છે.
હા